બોલો.
હું કરે છે? નવરી નહીં પડતી તું તો.
પાલકની માં.
હે.
આ બેઠી છું, જો ને.
નવરી પણ નહીં પડતી ને, તું તો બે દિવસ થી.
શું કે, હલો?
ફ્રી પણ નહીં પડતી, એમ કવ છું.
અલી બે દિવસ કામ હતું.
એવું છે.
હમ, એટલે જ ને, બે દિવસ કામ હતું એટલે કામ પતાય દેવું પડેને.
હા, એ તો છે.
પૈસા ના જોઈએ, ભાઈ.
હા, હા.
બોલો.
કઈ નય, એ તો નવરાત્રી વિશે વાત કરવી કે નવરાત્રી ને આપણા તહેવારોની પરંપરાઓ.
હા, તું કંઈ છે એમની પરંપરા વિશે. ટાઈટલ નથી હોવાથી તે મૂકવામાં આવ્યો નથી
તો છે એની વિશે કવ બોલને, તું કહને, એની વિશે બોલ.
બહુ પરંપરા ની એ કરતી હો એવું વિચારશું.
તો શેની વિશે કવ બોલ, તું કહ એની વિશે.
ટાઈટલ ન હોવાથી મુકવામાં આવ્યું નથી
ટાઇટન ન હોવાથી મુકવામાં આવ્યો નથી
હમ, બોલ, બોલ. તમારે ત્યાં કેવી રીતે નવરાત્રી ઉજવાય?
અમારી ત્યાં તો નવ દિવસ. માતાજી ની આરાધના કરે, ગરબા ગાય, લોકો એની આજુબાજુ શું કેવાય? દિવાની જેવું હોય ને, શું કેવાય ને?
ખબર ની
હું ખબર નહિ તમારે ત્યાં નહ રાખતા એવું?
રાખે છે, ને દીવો વચ્ચે મૂકે છે, ગરબો ગાતા પેલા. તો ઘી નો દિવો.
ના અમારે તો આખો દિવસ ત્યાં જ. હ, એને કઈ સારુ કે છે, હું ભૂલી ગઈ.
હમ, હમ.
પણ હવે તો શેરી ગરબા તો ઓછા થઈ ગયા છે, બાર ગ્રાઉન્ડોને એમાં વધારે થઈ ગયા ચાલુ
હો બે એ
જનરેશન હમ મે કીધું આને કોલ પણ નહી આવ્યો ખબર નહી આ શું કરે છે?
યાર રથયાત્રા થી આવીને થાકી ગઈ તી અને પછી બીજે કામ હતું બે દિવસ બે દિવસ માટે હતું તો
મારા પપ્પા મને પૂછતા તા કે કેવું રહ્યું એને રથયાત્રા નું કે છે? ફોન બંધ થય વાત થઈ મેં કીધું ના કઈ પૂછ્યું નહીએને મળી જ નઈને મેં કીધું.
બઉુ મજા આઈ મન તો મેં તો મમ્મીને કીધું મજા આઈ.
હ હ જે આપડે થોડા વહેલા ગયા હોત ને સવારે તો થોડી વધારે મજા આવતી
બરાબર એટલે તું કેટલા વર્ષોથી જઉં છે એટલે મારા માટે તો પહેલી વાર હતું ને એટલે મારી માટે તો સારું જ હતું.
હા એ તો છે જ ને.
બય
હમ.
એક વાર જોવી હતી હવે આવતા વર્ષે ભગવાન ની મંજૂરી
એ તો છે જ ને હવે
હમ કારણ કે હું આઈતી તો ખરી પણ મારો જીવ અહીંયા હતો.
કેમ?
હા તો મારે લાલાને તહેવાર દિવસ મૂકીને આવી હતી એટલે મા જીવ અહીંયા હતો કે
તો તું કહેતી હતી ને કે આગલા દિવસ માસીને ત્યાં બાવ છે તો તહીંયા રથયાત્રા નું કરવાનું એવું.
પણ આ વખત એમણે છે ને જગન્નાથ ભગવાન મુખ્યા હતા.
અચ્છા.
આગલા દિવસ હું ત્યાં રહ્યા ત્રણ દિવસ હતો એમને ત્યાં બી સેવાને સેવા સેવાવામાં સેવામાં જ હોય ભગવાન. મારી આ વખત કે હું બી મારા ભગવાન ને રથમાં એટલે મારાલાલાને રથમાં બેસાડું. બહુ જ પણ મન ને પણ બન્યો જ નહી મારા થી રથ.
હ હા.
હમ અને મધા માછ તો કઈ ફરતા જ પણ આપડે ત્યા એટલે મારા લાલાને બેસે તો મને ગમે ને કે મારા લાલા માટે કશું ન કશું ન કર્યું એટલે
હા એ તો છે જ ના હ
કઈ નહી હવે આવતા વર્ષે જેવી ભગવાન ની ઈચ્છા
હા એ પણ છે.
હમ અરે યાર કપડામાં એટલુ કન્ફ્યુઝ કેને તો એમે બીજા બધા ના કપડા જોવા ને તો મને તો એવું લાગ્યું કે મારા કપડાં તો બહું ઝાંખા છે ટમ લાલા ના
અ અરે એ તો આપડે જે પહેરાઈએ બેસ્ટ જ હોય હવે એવું થોડી દેખા દેખી કરવાનું
નહી પણ મને ખબર એમ મારું મન નહોતું માન્યું કપડામાં આ વખત લઈ તો લીધા તમે હું લેવા ગઈને ત્યારે કલેક્શન સરું હતું. પણ એ વખત મને ગમ્યા ના પણ પછી ખબર નહીં કેમ આમ ઇન્ટરેસ્ટ અહીંયા અમે જોયા બીજા બધા કપડા એની સ્ટોરમાં તો મને એવું લાગે. અહીયા સારા હતા અને મારી ફ્રેન્ડ બી બીજા લઈનેને તો મને એમના વધારે ગમ્યા. આમ આમ માલ આમ ઉઠાવ મસ્ત જ લાગતો હતો.
અચ્છા હા હા.
પહેરે તો જાણે આમ એને સૂટ ના થતા હોય વા લાગતા ત કપડાં
હમ.
કેટલે? એવું નથી પણ-
બીજે
બોલો બોલ
પેલા બીજા દિવસ જોએલા પછી ભગવાન મંદિર માં ગ્યાત ્યા તારે કેલો મસ્ત ક્યાંસણ કાર કરત
હા આખી રાત બાર પછી બીજા દિવસ ખ્યાતા
હા
કોઈ
પુરી માં તો નીકળ્યા નતા ભગવાન જો ચાલીસ મિનિટ સુધી તે દરવાજે જ ઉભા રહ્યા હતા હા ભાડે થઇ ગયાયા ને ત્યાંથી ખસતા જ નતા
હ મેં જો ન્યૂઝમાં જોયું મે
હા
પેલા મગર વાળું જોયું તો પેલા તેર વરષ બાર વરષના છોકરા ને મગર ખેંચી ગયો એ ન્યુઝ જોયા મગર ને પગડી લીધો ન પણ એ લોકો એ
હા પકડે ગયા મગર
પણ બિચારા મગર ન શું કા તો મા જ નાખશે કા
કોઈ મેડિકલ યુઝમાં લઈ લેશે કા તો ઝુમાં મૂકી લેશે ુમાં મૂકે તો તો બહુ સારું પણ મેડિકલ માં એમાં લેશે તો બિચારાની તો લાઈફ જ ખરાબ
ના લે એવી રીતે મેડિકલ માં જુમાં રાખે કા તો એને કેવું કઈક બીજી જગ્યા છોડી દે કે જ્યાં આ કઈ માણસ ન અવર જવર ના હોય ને એવી રીતે તળાવમાં
બરાબર
હમ
તો પેલું કૂતરા વાળું જોયું તું એક બ્લાઇન્ડ કૂતરો હોય છે ને એક કૂતરો એનો ફ્રેન્ડ હોય છે એ જોડે ન જોડે ફરતું હોય છે કૂતરું એ પકડીને એ જોયું તું તે એમાં ડોગ્યા હોય છે તો એક ડોગ્યા ની છે ને આખ ના ખબર હે પેલું બધાની આંખો હોય થઈ જાય એને મોતિયા જેવું છે આપડે ત કેહેવાય ને એવુ કે તેને એવું હતું તો એનો જે બીજો ફ્રેન્ડ છે ને એને ત પૂછડી પકડીને પકડી ને જોડે જોડે લઈ જાય
એવું ના એવું મેં આવો કીસેકે બતાક ને બિલાડી નો સાંભળેલા બતક હતા અને એનું ત્રણ બચ્ચા હતા એટલે વચ્ચે નાડું જેવું હશે નાનું નાલુ જેવું તો બતક ને બિલાડી તો કેવું આમ એક ત્યા ઈઝીલી થી જતું રે આજુબાજુ આમ સામ સામે પણ એના બચ્ચાને ના જવાય ને બતક ના તો ાને વચ્ચે બિલાડી અંદર નાળામાં જતી રહી ને પછી એના માથે થી આ બાજુ અને આ બાજુ
હા હા હ હા મેં આજે જોયું પણ બિલાડી ની બદલે છે મેં કુતરું જોયું
ના બિલાડી હતી
અ ઓલી આજે તો મને કેવું સપનું આવ્યું ખબર કે આપડે બધા ન સ્કૂલ યુન યુન શું કેવાય યુન અન હારી યુનિયાન છે એમ
ઓહો
આપડ બધા આખો ક્લાસ ભરેલો બોલ આખો બધા
હા
એટ હું તો સવાર ઉઠી ને તો એવું થાય કે હું અહીિયાં છું કે સ્કૂલ માં છુ
બેન્ચ ઉ પર તો નતી ને ઉઠી તાર
હે
બેનચીસ ઉપર પાર તો નથી ને ઊઠી ને તારા
સાથે બેઠીતી
કે યાર આમ ટાઈમ મળરે ને તો એક વાર રિયુનિયન કરવા જવું જોઈએ પણ બધા મોસ્ટલી બારજ આપડે ત્યાં તો
હા કોઈને ટાઈમ જ નથી અત્યારે પેલા જેવું.
રીયુનિયન થાય તો કેટલી મજા આવે નહી પહેલાની જેમ અને અમુક લોકો એવા કાડ કર્યા છે ને કે રિયુનિયન માં આવતાએ ફફડે.
પણ હવે અમુક સરો પણ બદલાઈ ગયા છે એટલે વાંધો તો ના આવે બટ
પણ આપડ રિયુનિયન પહેલા ની જેમ એવું એવું શું ખબરને આપણે પ્રાર્થના ગાવા જતા હતા તો પ્રાર્થના હોલ ની અંદર પ્રા થના ગાવા જતા હતા. ફરી આઈસ પ્રિન્સિપાલ બેઠા અને ગુડ મોર્નિંગ સર એવું બોલતા તા
પેલા તો પ્રા થના ગાવા જવા ને તેટલું જ આજે અમારો વારો છે ચાલો જલ્દી જલ્દી સ્કૂલે જઈએ એવું થતું હતું.
હ અને આપડે બાર કેવું મોડા આવતાતા જાણી જોઈને
અમુક વાર જાણી જોઈને મોડા આઈએ ને અમુક વાર પ્રાર્થના ગાવાની હોય ને એટલે વહેલા જઈએ કે ચલો આજે પ્રાથના અમારે ગાવાની છે કોઈ બીજું નાઈ જાય. અલી હજી મારી પ્રાર્થના મારી પ્રા થના ની હજી જે બુક હતી ને હજી ત્યાં જ સ્કૂલ માં જ ખબર નય ક્યાં ફરે છે મારી બોલ
અરે પ્રાર્થનાની બુક માંજોડ હતી પણ ખબર નઈ હવે કઈ ગયા ઘર ચોખ્ખું કર્યું ને એમાં. તારા સ્ટીકર્સો ને પ્રાર્થના બધું લખેલું હતું તારા અક્ષર વાળું
હ અને મારી પ્રાર્થનાની હજી મેં ત્યા મારા પછી આ શ્રુતિ લોકોએ વાપરતા હતા આ શ્રુતિ પછી મારી હિર ને એ લોકો વાપરતા હતા હવે અત્યારે ખબર નહ ક્યાંય ફરતી હશે. મેં હીરને કીધા કે હાજ અહીંયાજ છે દીદી કે છે કોલેજ સ્કૂલમાં જ.
બરાબર કેટલી ખબર ને પેલું એ લખાવતાતા
અરે હજી આમનો ચોપડે મારી જોડે છે ત્રણ ચાર પેજ મેં લખી છે શાયરીઓ પછી કશું લખી જ નહી. શાયરીઓ તો ના કહેવાય પણ પેલું ભગવાનના સુવિચારો હ સુુવિચારો
બઉ બઉ બધા સરને આમ બહ આમ સારી રીતે આપને ટ્રીટ કરતા હતા નહી આમ બહ સારું શીખ
વધારે
હ બઉુ છ આમ કરલી વાતો આપણને યાદ આવે છે હ જો સર આ બધું આપણને આ માટે કેહેતા હતા એમ.
હા
બઉ મજા કરી બઉ બઉ બઉ શીખવાય બઉ મળયું મજાએ બઉ જ કરી
હા એતો છે જ ને
સ્કૂલ લાઈફ જે ભી એક લાઈફ નય શું કેવું નહી તારું
હ ગોલ્ડન દિવસ
ાર પણ આમ એક વાર થાય તો બેસ રિયુનિયન થાય હોય આપણા થી કરવું હોય તો
થાય ને હવે કોઈ એટલા બધા આવે ને માંડ પાંચ છ બહુ બહ તો દસ જણા ભેગા થાય. આપડે ખબર છે આપડા પી સિયા આ લોકો ને એન્યુઅલ હતો તો આપડે ગયા હતા બધા.
બટ એવું નય આપડે શું થાય પાર્ટી જેવું રાખી તો તો આવે ને બધી પબ્લિક આવવા વાળી તો.
કેટલા જ ને આપણે ભેગા કરીને કેવા પડે બે મહિના પેલા પ્લાન કરવો પડે.
હમ મે બી આવે મે બી ના આવે બધા કેટલા બદલાઈ ગયા હોય ને અલગ.
હા તો પછી
મજા આવતી તી યાર
હમ
એ કરી નહી સાયકલ લયન કયા કયા જતા હતા
ચોમાસા મા મજા આવે પાણી દોડી ને આવવાનું ને બીજા પર પાણી છાંટવાનું
હાચી વાત હાચી વાત હલ એક મિનિટ એક મિનિટ